હાલો. હલો હા હલોલો.
હલો.
હેલો હું તમને શેર માર્કેટ વિશે થોડુંક કેવા માંગુ છું. એતા હ. અમે સ્ટોક ઇન્વેસ્ટ કરીંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરીએ કે અમે ઘણા પ્રકારના- - ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. જેના કારણે અમને ખુબ પ્રોફિટ પણ થાય છે જો પ્રોફિટ આપણે- - ખુબ સારો. તો થશે અમે લોંગ ટર્મ લોંગ ટર્મમાં અમે પ્રોફિટ- - અમે શોર્ટ ટર્મમાં પણ અમે પ્રોફિટ કરીએ છીએ લોંગ ટર્મમાં પ્રોફિટ કરવાથી- - અમને ખુબ ઘણા એવો ફાયદો થાય છે જેના કારણે અમને- - ખુબ ફાયદો થાય છે અમે ઇન્વેસ્ટમેન્ટ કરી અમે- - અમે ઘણા- - ઇન્વેસ્ટમેન્ટ પણ કરીએ છે એના કારણે અમને ફાયદો ઘણો થાય છે અને- - અ શેર માર્કેટમાં એ કારણે- - ઘણા બધા લોકોને ફાયદા પણ થાય છે ઘણા બધાને રોજગારી પણ મળે છે એ ખૂબ જરૂરી છે
સાચી વાત છે તમારી આમાં શેર માર્કેટમાં ઘણા લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એ એક આપડું ફ્યુચર વિચાર નું સેફ્ટી માટેનું એક પ્લાન જેવો ગણવામાં આવે છે જો આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ આપ આગળ જતા આપણને પૈસા મળે તો રપ થ હમણાં એ કહેવામાં આવે છે ને કમણા નું ઇન્વેસ્ટ મે આગળ જતા તમારા માટે સહેલી લાઈક એવું ગણવામાં આવે છે શેર માર્કેટ એવી વસ્તુ છે કે તમારે થોડા થોડા નાણાં ઈન્વેસ્ટ કરવાથી તમને આગળ જતા વધુ પડતા નાણાં તમને એક ક્ષમતા વાપ ના કે તમારી સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની શકે એવા નાણાં ગણવામાં આવે છે એક એક લીગલી વસ્તુ છે અને એમાં ઘણા બધા ઓપ્શનો આવે છે જેમ કે સ્ટોકમાં ઇન્વેસ્ટ ફચર ઓપ્શન એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ પછી કોમ્યુનિટી માર્કેટ એવા ઘણા બધા ઓપ્શનો આવે છે માં તમારે ઇન્વેસ્ટ કરીને પૈસા બનાવવાનું હોય છે કોમોડિટીને એ બધા મોટી મોટી કંપનીઓ એમાં સંકળાયેલી હોય છે અમુક નાની પણ કંપનીઓ સંકળાયેલી હોય છે તે શેર બહાર કાઢે છે
હા તમે કીધું તેમ એમ ઘણા બધા લોકો શહેર બહાર પાડે છે જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના કે ટાટા ઇન્ડસ્ટ્રી ના કે અને ઘણી ઘણા પ્રકારની ઇ શર બહાર પડે છે અને તે તેઓનું ઇન્વેસ્ટમેન્ટ ખુબ જ સારું હોય છે આપ પ્રોફિટ ખુબ જ થાય છે અમે હવાથી લઈને હાલ લગી ટડ કરી ડ કરી એટલે અમા હવા અગ હમ રાતના માળા અલગ જેના કારણે અમને પ્રોફિટનું પ્રમાણ ખુબ જ વધુ થાય છે જો આપણે પ્રોફિટ વધુ શું તો આપને ખુબ એવું લાગશે કે આપણને પ્રોફિટ થશે અને આપણને ઘણી વાર લોસ થાય છે જો લોસ વધુ થશે તો આપણને અ આપડું અમાઉન્ટ ઘ એટલે આખ સાથે લોસ ન થાય એવું કરવું જોઈએ હું ઇન્ટ્રા ડે કરું એફ ઓપ્શન ટ્રેડ કરું અને જેના લીધે પ્રોફિટનું પ્રમાણ ખુબ જ વધી જાય છે અને અમુક ટાઈમ લોસ પણ જાય છે
સાચી વાત છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં એવું જ હોય છે પરંતુ એમાં જો તમે બધું તમે કરી શકો બધું એનાલિસસ કરીને બું તમે ઇન્વેસ્ટમેન્ટ ો તો તમને પ્રોફિટ રીતે મદદરૂપ કરી શકે છે ફ્યુચર એન્ડ ઓપ્શન એવી વસ્તુ કે તમારે ટ્રેડ લેવાના હોય છે અને તેમાં ધડક પૈસાઓ તમને મળી શકે છે માનો કે તમે દસ પચાસ હજાર ના ટ્રેડ લીધા દસ ટ્રેડ લીધા પચાસ હજાર લખીને અને તે જ સમયે તમારું પ્રોફિટ એ પચાસ હજાર તમે ઇન્વેસ્ટમાં નાખ્યા હવે એ તમારા મિનટ અને ની અંદર પ્રોફિટ બનીને દોઢ લાખ રૂપિયા બે લાખ રૂપિયા થઈ જાય તો તમારે માટે તો એ તો ઘણું સારું કેવાય ને ઓછા સમયમાં વધુ પૈસા ઓછા પૈસા નાખ છી ને વધુ પૈસા કાઢવા અને વધુ પ્રોફિટ મેળવવું એ તમારા માટે તો એક નોકરી તા પણ વધુ પૈસા કમાવવું એવું થઈ જાય છે ને એટલેતરણ ઓપ્શન એમ સારું એમ જોવા જઈએ તો એ આપણું નુકસાન પણ કહી શકે છે પરંતુ એના
ત
વધારે સારું ગણવામાં વધારે આવે છે
હ તમારી વાત સાચી કે ફ્યુચર ઓપ્શન એ એક વાર માં લે બી લખે અને એક વારમાં ડુબાડીી રાખે એટલે આપ સાચ રાખીને ઓપ્શન મારો ફ્રેન્ડ હતો હર્સકને તેઓ ટ્રેડને એવું ખુબ જ કરતા હતો અને તે પછી ફ્યુચર ઓપ્શનસ કરવા લાગ્યો અને એ નાની મોટી નોકરી પણ કર સમિંગ અમાઉન્ટ આવતું હતું એ પછી એ બજેટના પૈસા ને એવો લાગતો હતો તે એવા પછ રોકી રાખે પછી એને કોઈને ખબર બી નહી પડવા દી કે એને લોસ થયેલો છે એના લીધે એ પછી એ પછી પગાર માંથી નહી હો જોડયા કરે હમણાં બ લોસન ચાલતો એ અગર ફ્યુચર ઓપ્શન ના કર અને લોંગ ટર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરી આજે એ પૈસા ડૂબ નહી એટલે મોટી અમાઉન્ટ હોય તો જ ફ્યુચર ન ઓપ્શન કરવો જોઈએ એ મારી તો સલાહ છે જો ફ્યુચરના ઓપ્શન્સ એ ખૂબ જરૂરી છે
હા સાચી વાત છે પરંતુ એ વ્યક્તિ અનેસ્પ એમાં કોઈને કઈ ખબર હોતી નથી અ શું પલતો આ શકે છે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું કે તમારા ઘણા પૈસા અપાય્યા છે ત્યારબાદ તમને પૈસા મળે છે પરંતુ એ વસ્તુ મારે ઘણો સમય આપવો પડે છે લક પાંચ થી દસ વર્ષ મારે એના પૈસા ના પાછળ ઇન્વેસ્ટ કરી રાખવા પડે છે ત્યારબાદ તમને જો કંપની ગ્રોથ કરે તો તમને પૈસા મળી શકે છે અને જો કંપની ના ગ્રોથ કરે અને ડૂબી જાય તો તમારા પૈસા પણ ડૂબી જાય અને તે પાછા મળતા નથી જેથી આપણે બીજા એ ઓપ્ન ઘણા બધા એના ઓપ્શન છે કે તેમાં તમે કરી શકો છો ત તો શું તમે ઓપ્શન તે જાણવા માંગો છો
ઓશન ઓપ્શન ઘણા પ્રકારના હો છે અને તેના કારણે તમે ખુબ કીધું કેમ તમે કે તમે કીધું કે એમ કે એના એમાં સ્ટોક ના બીજા બધા ઓપ્શન હોય છે અને તે ઇસ્તેમાલ કરવો જોઈએ પણ મન તો સૌથી સારો ખાલી ઇન્વેસ્ટમેન્ટ લખે કેમ કે તે લોંગ ટર્મનો શોર્ટ ટર્મનો મને ઇન્વેસ્ટમેન્ટ ગમતો જ નથી અને તેના કારણે ખુબ ઘણા લોસ થયા હતા ભારતમાં અજાણ્યા લોકો યુટ્યુબ પપ્પા જોઈને કે નાના પોરા કેવા તરત ઉફડ આવે છે જેમ કે મોટી મોટી ગાડી લેવાના પણ એવું હોતું નથી લોંગ ટર્મમાં જે ઇન્વેસ્ટ જે મોટી કંપની હોય જેમ કે રિલાયન્સ છે ટાટા છે અ પ હ ટેસલા છે પછી હમણાં એ આઈપીુ બહાર પાડવામાં આવ્યો હતો તે તે વન ટ્રિલિયન નો આઈપીઓ છે એટલે એ દુનિયાના બધા જ કરોડપતિ આમી છે એવું મન તો લાગે છે એટલે એ એ એવી કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ અને જેના કારણે ખુબ સારું કે ઇવેસ્ટમે ટમ કરવું જોઈએ તમારો શું માનો
હા સાચી વાત છે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ ટર્મનું જ કરવું છે પરંતુ જો ક ની સારી હોય તો લોંગ ટર્મ નું કરાય બાકી તો મારું માનવું હોય તો પછી એસઆઈપીનેું ચાલુ કરી દેવાય એમાં તમારા પૈસા દસ થી પાંચ વરષ લગી આ રહે છે પરંતુ એમાં ઘણું બધું તમને રિટર્ન મળી શકે છે બેંકમાં તમે એફડી બનાવવા જાવ તો તમને સાત થી આઠ ટકા રિટર્ન આપે છે પરંતુ આમાં જો તમે ઇન્વેસ્ટ કરો તમને અઢાર ટકા બાવીસ ટકા એવા પણ રટન મળી શકે છે વર્ષના અંદર એવા બધા રિટર્ન મેળવવા માટે તમારા સ્ટોક ઇન્ડેક્સ ફંડ પછી એમાં બધા તમારે કરવા પડે છે એમાં ઘણી બધી પછી ત્યારબાદ તમારે જો એકદમ સરળ કરવું હોય તો તમારે આઈપીઓ ભરવાના ચાલુ કરવા જોઈએ આઈપીઓ ભરવામાં એવું છે કે તમારે અમાઉન્ટ હોય અમુક આપે કે વધારે પડતું અમાઉન્ટ લા
વીસ હજાર ના પણ આઈપીઓ આવે છે જો તમ તે આઈપીઓ ભર અને તમને લાગે કે અમને વધુ પ્રોફિટ મળી શકે છે અને ત એમાંથી પૈસા કમાઈ શકો છો જો તે તમારે રાખવું હોય તો તમે રાખી પણ શકો અને જો સીલ કરવું હોય તો સીલ પણ કરી શકો છો પરંતુ જો તમે રાખો તો તેમાં પૈસા તમારા ડબલ ને ડબલ જ થયા કરે છે તમારું શું માનવું હોય ભરવા જોઈએ કે નહીં ભરવા જોઈએ
હા નઈ આઈપીઓ ભરવું જોઈએ કે જેના કારણે આપણને ખુબ પ્રોફિટ પણ થાય છે તે આઈપીયુ ભરવાથી આપણને સારો ફાયદો મારે તો માનવું તો એ હતું કે સ્ટોક માર્કેટ અનમાં પણ રોકાણ કરવું જોઈએ એટલે આપણે ધીમે ધીમે અન્ય અન્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ જેના કારણે આપણને ખુબ ફાયદો થાય છે અને તે તેને તે કરવાથી આપણને ખુબ ફાયદો પણ થાય છે અને જો આપ શોટ ટમ તો આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે અને તે ખુબ જરૂરી છે આપણે લોંગ ટર્મમાં અને અન્ય એસઆઈપીમાં કે એવું રોકવું જોઈએ કીધું એસઆઈપી કરવી ખુબ જ જરૂરી છે અને નાની નાની આપને પ્રોફિટ પણ ઘણો થશે પ્રોફિટ ગણો થશે તો સારું થશે
કેટલી મિનટ હા સાચી વાત છે આપડ પ્રોફિટ એસઆઈબી માં પણ થઈ શકે છે પરંતુ એસઆઈપી પણ સારું કહેવામાં આવે છે હવે મોટા મોટા ઇન્વેસ્ટરો અને એ લોકો બધા સી પણ ચાલુ કરે છે જેથી ને વધારે પડતો પ્રોફિટ થાય છે અને અમુક આમાં બધું કેલ્ક્યુલેશન વાળું બધું હોય છે જો તો તમે બધું કરો અને આગળ વધો ઇન્વેસ્ટ કરો તો તમને ઘણો બધો ફાયદો પડી શકે છે હવે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું એવું જરૂરી નથી એમાં કોમેડી ટી માર્કેટ હોય છે જેમાં તમારે ક્રૂડ ઓઈલ પછી પેટ્રોલ ડીઝલ પછી આ સોના ચાંદી લોખંડ પ્લેટિનિયમ એમાં પણ ઇન્વેસ્ટ કરવાનો આવે છે જેમ હમણાં તમે જાણી જ રહ્યા છો કે ગોલ્ડ સિલ્વર અને કોપર આના ત્રણ ના ભાવ કેટલા ઝડપથી વધી રહ્યા છે તો એમાં પણ લોકો ઘણા બધા ઇન્વેસ્ટ કરે છે અને એમાં વચ્ચે હમણાં સિલ્વર માંથી ઘણા બધા લોકો એ પૈસા કમાયા છે મેં પણ નિકરના દ પંદર લાખ રૂપિયા પણ કમાયા છે અને હું આગળ પણ એમાં ગોલ્ડ માંથી સિલ્વર માંથી બે તો કમાય જ છ પરંતુ અમે સાથે સાથે કોપર માંથી પણ વધારે પડ પડતા પૈસા હમણાં અને હું એક નવી પંદર લાખ રૂપિયાની ફોરી પણ લઈ લીધી છે.
હા તમે કીધું તેમ સાચી વાત છે કે એ બધામાં જ ઇન્વેસ્ટમે કરે પૈસા બચાવવાથી કઈ નહી થાય એટલે ઇન્વેસ્ટમેન્ટ મારવાથી ડબલ થઈ શકે ટ્રીપલ થઈ શકે અને ગ કે હજાર ગુણા થઈ શકે એ ખબ જરૂરી છે ચાલો આપ આપણે આજ રીતે આગળ પણ વાત કરીશું.